જે શ્રી કૃષ્ણ બહેન.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું પણ મજામાં છું તમે કેમ છો બેન?
હું પણ મજામાં. શું કરતા હતા તમે? હલો અવાજ આવે છે? હેલો.
હેલો હા હ આજે આપે સમાચાર ના સાયબર સિક્ય્યોરિટી વિષય સાંભળ્યો એ શું હોય?
હા સાયબર સિક્યોરિટી એટલે મોબાઈલ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ પર આપણી માહિતીને સુરક્ષિત રાખવાની રાખવાની રીતેહ
એકદમ મ સરસ કતો મે બેન. આ તો ખૂબ જરૂરી વાત છે આજકાલ બધું કામ ઓનલાઈન થાય છે. પેન્શિન ખરીદારી ફી ભરવી. ટિકિટ બુક કરવું બધું મોબાઈલથી થાય છે.
સાચી વાત. હા સાચી વાત ક તમને કે આજકાલ બધું કામ ઓનલાઈન થાય છે. હા બેન્કિંગ ખરીદારી ફીસ અને ટિકિટ બુક બધું મોબાઈલ થી થાય આ બરાબર વાત છે એટલે જો સાવધાની નહી રાખીએને તો નુકસાન થઈ શકે છે.
એ બિલકુલ સાચું કીધું તમે. સાયબર અપરાધી ન ખોટી લિંક ફોન કૉલ અને મેસેજ દ્વારા લોકોને હા ચૈત્રી છે ને અને મને ઘણી વાર મેસેજ આવે છે કે તમે ઇનામ જીતી જીત્યા છો.
સાચી વાત. સાઈબર સાઈબર અપરાધી ખોટી લિંક ફોન કરે અને મેસેજ દ્વારા આ વાત સાચી કે એવા મેસેજ પર વિશ વિશ્વાસ ન કરવાનો એ મોટાભાગે ફ્રોડ હોય છે.
એકદમ સાચું કયું પછી શું કરવું?
અ એ મેસેજ ડિલીટ કરી દેવા અને લિંક પર ક્લિક ન કરવું. કેમ કે જો આપે લિંક પર ક્લિક કરવું હો કરી શકે તો પછી આપણા ખાતા પણ પૈસા હા જતા રહે તો આપણે આ એતો તો ભણા લીખા તો આપણે ખાતા લિંક જો હોય એના ઉપર લિંક ક્લ કરવાનું નઈ.
એકદમ સાચું કીધું. પર તમે ખબર છે ઓટીપી માંગે તો
ઓ ટી પી એ એ ટી એમ પિન પાસવર્ડ કોઈને પણ ન આપનો. બેંક પણ ક્યારેય ફોન પર ઓટીપી નથી માંગતી કેમ કે આપને સાંભળ્યું છે બેન ના બેંક ના તો ક્યારેક ફોન કરતી ના ક્યારેક અ ઓ ટી પી માંગતી બેંક પોસ્ટ ઓફિસ જરીએ પત્ર મોકલવામાં આવે છે. તો આ ચીજ બી સાવધાની બનતવી બહુ જરૂરી છે.
એકદમ સાચું કીધું. અને કે પાસવોર્ડ એ તો મજબૂત રાખવાનું હોય એમ નાનો મોટો અક્ષર કરને અને સ્પેશિયલ ચીનનો ઉપયોગ કરવો એ પાસવર્ડ બધી જગ્યાએ વાપર્યો લોક છે. અલગ અલગ એકાઉન્ટમાંથી અલગ અલગ પાસવર્ડ રાખવો જોઈએ.
સાચી વાત કેમ કે પાસવર્ડ બદલવાવ પાસવર્ડ બદલવો રહેવો જોઈએ હા સમય સમય પર પાસવોર્ટ બદલ નો ખુબ સારી આદત છે. કેમ કે સોશિયલ મીડિયા પર શું ધ્યાન રાખવું અ પાસવર્ડ એક ના એક રાખો ના તો બધાને ખબર પડી જાય એટલે સમયસર આપણે ક્યારે ક્યારે પાસવર્ડ બદલવા પણ બહુ જરૂરી છે.
એકદમ સાચું કું બેંકની માહિતી અને દસ્તાવેજ સાર્વજનિક મુકમાં ફોટો મૂકવા કોઈક જોખમ છે
સાચી વાત આ સાચી વાત કે અંગત માહિતી બધા સાથે શેર ના કરવી ઘરનું સાર નામા બેંકની માહિતી અને દસ્તાવેજ સાર્વજનિક ના મૂકવા કેમ કે અગર બધોને ખબર પડી જાય ને તો તા આપણા એનો ગલત ફાયદો પણ ઉઠાવી શકીએ તો આપને બેંકની ડાયરી અને દસ્તાવેજ નો પણ અ બધોને ખબર ના હોવી જોઈએ. ને ફોટા મોકલવા કોઈ જોખમ છે આ વાત સાચી જરૂરી હોય એટલે જ ફોટા મોકલવો પ્રાઈવેસી સેટિંગ પણ કેવી આ કરવી
એકદમ તમે મારા બાળકો પણ મોબાઈલ વાપરે છે તો તમને સાયબર સિક્યોરિટી વિશે સમજાવવું ખૂબ જરૂરી છે તમે શું કરવો
સાચી વાત બાળકોને પણ બધી વિશેની માહિતી અ દેવી પણ બહુ જરૂરી છે આજે મેં આ માનસ સાથે છેડ ન કરવી કેમ કે આંજન્ય માણસ સાથે છેડ કરવો ના તો એ ફ્રોડ હોઈ શકે છે. ખોટી લિંક ના ખોલવી અને કોઈ તકલીફ હોય તો માતા પિતાનો જણાવાનું
એકદમ સાચું કયું તમે અમ વાયરસ એવા નુકસાન પ્રોગ્રામ હોય છે અને મોબાઈલ અથવા કમ્પ્યુટરને નુકસાન પહોચાવે છે એથી બચવા માટે શું કરવું
એન્ટી વાયરસ મોબાઈલ અને કમ્પ્યુટર અપડેટ રાખવી અને ફક્ત તે ભરોસાપાત્ર એપ ડાઉનલોડ કરવી
ખુબ સારી માહિતી મળે આ વિશેષ ઉપયોગ કરે છે
સાચી વાત હ સાયબર સિક્યોરિટી આજના સમયમાં જરૂરી છે.
બિલકુલ સાચું કયું તમે એ તમને ખબર છે ફિશિંગ નામ ઘણી વાર સાંભળ્યું મળે છે એ શું છે?
ફિશિંગ એ સાઇબર ફ્રાડ ફ્રોડની એક રીત છે અપરાધી ખોટા ઈમેલ મેસેજ કે વેબસાઇટ દ્વારા લોકો પાસે માહિતી લેવામાં પ્રયત્ન કરે છે.
એકદમ સાચું કયું એટલે એવા મેસેજ પર ભરોસો નઈ કરવાનો પહેલા સારી રીતે ચેક કરવું જો શકા જો શંકા હોય તો લિંક પર ક્લિક ના કરવું મોબાઈલ એપ પરથી ડાઉનલોડ કરવી હોય ફત અક્રથી એપ સ્ટોર માંથી ના ડાઉનલોડ કરવી કરવી
સાચી વાત અને મોબાઈલમાં મોબાઈલમાં એપ વિ- ક્યારે ડાઉનલોડ કરવી અ ફક્ત અધિક્ત તો એપ સ્ટોરમાંથી જ ડાઉનલોડ કરવી કોઈ એપ ઇન્સ્ટોલ કરતા પેલા શું જોવું છે એની રેટિંગ રિવ્યૂ એને પરમિશન જોવી જરૂર હોય છે એવી પરમિશન ના આપવી
બિલકુલ સાચું કિયુ વાાઈફાઈ સુરક્ષિત છે સાર્વજનિક વાઈફાઈ પર બેન્કિંગ કે પેમેન્ટ કરવાનું ટાળ્યું ટાલવું જોઈએ કેમ
કારણ એ કે એમાં માહિતી ચોરી થવાની અ શકાય વધારે હોય છે
બિલકુલ સાચું કયું તમે ઓનલાઈન ખરી ખરીદારી કરતા શું ધ્યાન રાખવું જોઈએ
અ અમે ઇન્ટરનેટ ઉપ સુ એને બહુ ધ્યાન રાખવું જોઈએ અને ઇન્ટરનેટ ઉપયોગ બધો એ સાથે સાયબર અપરાધ પણ વધ્યા છે
એકદમ સાચું કીધુ પુરસા પાત્ર અ વેબસાઇટ ખરીદારી કરવી એને વેબસાાઈટ નું નામ સારી રીતે છે. કરવું જોઈએ બેંક તરફથી ફોન આવે અને માહિતી માંગે તો પેલા ખાતર કરવી કે ફોન સાચું છે કે ની ઓટીપી પિન પાસવર્ડ કોઈને ના કહેવો
સાચું ટુ ફેક્ટર ઓથોટિક્સ શું છે અને એવું છે કે પાસવર્ડ સાથે બીજી એક સુરક્ષા જેમ કે ઓટીપી અથવા ફિંગર પ્રિન્ટ
એકદમ સાચું કીધુ આથી ફાયદા શું છે
આથી કોઈ પાસવર્ડ જાણી જાય ને તો પણ એકાઉન્ટ સહજથી ન ખુલી શકે છે
એકદમ સાચું ક્યું બેંક શા માટે જરૂરી છે જો મોબાઈલ ખરાબ થઈ જાય તો અથવા ડેટા ડીલીટ થઈ જાય જો બેંક થી પાછું મળી શકે બાળકો નો ગેમ રમતા રમતા અ રમવા દેતા હોય ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ
હા ગેમ ડાઉનલોડ કરતા પેહલા જોવું કે શરીર એ સુરક્ષિત છે કે નહીં એને એ ખરીદા ખરીદારી પણ ધ્યાન રાખવું બઉ જરૂરી છે.
એકદમ સાચું કહ્યું તુ એ સોશિયલ મીડિયા પર અંજાન્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર અ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર ની ફક્ત ઓ ઓળખતા લોકોને સ્વીકાર ના સાયબર અપરાધી થઈ જાય તો શું કરવું
અ તુરંત બેંક ને જણાવવું પાસવર્ડ બદલવો અને સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરવી જોઈએ
બિલકુલ સાચું કહ્યું તમે થોડી સાવતાની થી મોટું નુકસાન ટાલી શકાય છે આજે મને ખુબ નવું શીખવાનું મળ્યું
સાચી વાત અને મને પણ આનંદ થયો સાયબર સિક્યુરિટી માહિતી બધા સુધી પહોંચવાની જોઈએ
એકદમ સાચું કયું ઇન્ટરનેટ ઉપયોગ વધો એ સાથે સાયબર અપરાધી પણ વધ્યા છે. સાયબર અપરાધી લોકો અ લોકોને કેવી રીતે ફસાવે છે. કોઈ વાર ખોટી લિંક મોકલે છે. ખુલવા નકલી બેંક અધિકારી બને છે ને કો અને કોઈ વાર સોશિયલ મીડિયા ખોટો એકાઉન્ટ બનાવે છે. જો કોઈ જો કોઈ તમ જો કોઈ કહે કે તમારું બેંક એકાઉન્ટ બંધ થઈ જશે તો શું કરવું
એમને આજકાલ અ સાયબર અપરાધી પણ વધ્યા છે ઇન્ટરનેટ ઉપયોગ વધાયે સાથે સાયબર અપરાધ પન વધ્યા છે સાયબર અપરાધી લોકોનો કેવી રીતે ફરવાદ આ હાચી વાત છે કોઈ વાર ખોટી લિંક મુલ્ક મોકલે ને તો કોઈ વાર નકલી બેંક અધિ અધિકારી બની ને ફોન કરે અને કોઈ વાર સોશિયલ મીડિયાનો ખોટો અકાઉન્ટ બનાવે. જો કોઈ કહે ને તમારું બેંક અકાઉન્ટ થઈ બંધ થઈ ગયું છે. તો ગરભવાનું નઈ. થતાં બેંકના અધિકારી સંપર્ક કરવાનો. સારું